હાય સ્કાર, કેમ છે, મજા માને? હા, નમસ્કાર, હું મજામાં, તું કેમ છે?
હું પણ મજામાં.
તને ખબર આજે આપડે કેટલા દિવસ પછી મળિયાને તને મારી યાદ નહી આવતી તી? હા, આવતી તો હતી. બોલ, શું કામ બોલ આવીએ મને? મેં તને આજે એટલે બોલાવી છે કેમ કે આજે આપણેે પરિવાર અને સંબંધો પર ચર્ચા કરવાના છે. તું મારો સાથ આપીશ? અગર તારી પાસે ફ્રી ટાઈમ હોયો તો. હા હું ફ્રીજ છું એટલે હું તને કહી શક.
આજે આપડે
જેમ કે જો હા જરૂર પરિવાર અને એ દરેક વ્યક્તિ જીવનનો સૌથી મજબૂત આધાર પરિવાર આપણને પ્રેમ, સુરક્ષા, અને સંસ્કાર આપે. હમ.
એટલે પરિવાર પ્રેમ. સુરક્ષા અને સંસ્કાર આપે, તો
તમારા મત પ્રમાણે પરિવાર જ લેશો શું તમે મને થોડુંક જણાવશો? ને તમારી પાસે હજી થોડો ટાઈમ હોય તો. થોડુંક ડિટેલમાં જણાવજો જેથી હું વધારે સમજી શકું. હા જરૂર મારી પાસે ટાઈમ છે, હું તને ડિટેલમાં સમજાવીશ. મારા મત પ્રમાણે, પરિવાર એટલે એવા લોકોનો સમૂહ, જે એકબીજાને પ્રેમ કરે. મુશ્કેલી માં સાથ આપે. અને સુખ દુઃખ માં સાથ રહે. એટલે તમારું કેવાનો એવો મતલબ છે કે તમારા મત પ્રમાણે પરિવાર નો જે લોકો નો સમૂહ હોય તે એકબીજાને પ્રેમ આપે. મુશ્કેલીમાં પણ સાથ આપે અને સુખ દુઃખ માં સાથ આપે? હા. એટલે હું બરાબર સમજી લને, હા જરૂર, હા તો આજે સહી મને એ જણાવું જો કે પરિવાર ના બે ભાગ હોય છે, એક તો સંયુક્ત પરિવાર, અને એક એકલ પરિવાર. આ જમાનામાં બંને જોવા મળે છે. તો તમને શું લાગે? તમને કયો પરિવાર વધુ સારો લાગે ક્યા તો? ગમે છે મને જણાવશો? ા કોઈ પ્રોબ્લેમ ના હોય તો. મને કઈ પ્રોબ્લેમ નથી હું તને જરૂર સમજાવીશ. જો જેમ કે બંને ના પોતાના ફાયદા હોય. સંયુક્ત પરરીવારમાં બાળકોને દાદા દાદીનો પ્રેમ અને અનુભવ મળે. જ્યારે એક જ પરિવાર ન નિર્ણય લેવામાં સરળતા રહે. પણ એકલ પરિવારમાં પણ તો દાદા દાદી મળે જ છે ને એવું. કેનાથી કે નથી મળતા તો? મળે જ છે, હા પણ સંયુક્ત પરિવારમાં દાદા દાદી ને બધા બાળકો બધા એક સાથે રતા હોય. એટલે એ લોકોને રોજ એની ટાઈમ પ્રેમ મળે, પણ એકદ પરિવારમાં તો કોઈ કોઈ વાર જ મળે ને? હ. સાચી વાત, પણ આજકાલ વ્યસ્ત જીવન શૈલી ના કારણે ઘણા લોકો એકલ પ પરિવાર માં રહેેવાનું વધારે પસંદ કરે છે, શું આ સાચું છે? હા એવું સાચું છે. પરંતુ પરિવારનો પ્રેમ અને એકલા જળવાઈ રહે. તે વધુ મહત્વનું છે.
ઓ તો તમાર કેવાનો એ મતલબ છે કે પરિવારનો પ્રેમ. જળવાઈ રહે તે માટે એકલા એવું વધુ મહત્વનું છે? હા. ઓ એવું છે, તો હવે સંબંધોની વાત કરીએ, તો સંબંધો આપણા જીવનમાં કેટલા મહત્વના હોઈ શકે? અથવા કેટલા મહત્વના છે, બંધો
સંબંધો વગર જીવન અધૂરું લાગે. માતા પિતા, ભાઈ બહેન, મિત્રો. અને સગા સંબંધી, દરેક જીવનમાં વિશેષ સ્થાન હોય. એટલે સંબંધો મજબૂત રાખવા માટે આપણેે શું શું કરવું જોઈએ? શું તમે મને એના વિશે થોડી ટીપ આપી શકો? હા જરૂર આપી શકો. જેમ કે જો એકબીજાને સમજવા જોઈએ. વિશ્વાસ રાખવો જોઈએ, અને ખુલ્લા દિલ થી વાત કરવી જોઈએ. ઉલ્લાહ દિલ થી વાત કરવી જોઈએ એવું કેવું છે તમારું? હા એવું જ કેવું છે. પણ ઘણી વખત તો ગેરસબંધને કારણે સંબંધોમાં તણાવ આવે છે. અને તે તૂટતા પણ હોય છે ને? હા તૂટતા તો હોય. પણ જયારે સમયસર વાતચીત કરવામાં આવે, તો ઘણી વાર સમય સમસ્યાની સરળતાથી ઉકેલી શકાય. ઓ એટલે તમારો કેહેવાનો મતલબ એવો છે કે આપડે, શાંતિમાં સમયસર વાત કરી લઈએ તો ઘણી વાર સંબંધો તૂટતા નથી, બચી જાય છે, હા બને
બરાબર, તો માતા પિતા જીવનમાં શું મહત્વ હોય છે? માતા પિતા
આપણા પથ પ્રથમ શિક્ષકો હોય. અને આપણે સારું જીવન જીવતા શીખવે છે એનાથી. પણ ઘણી વાર તો એવું પણ કેવાય છે ને કે માતા પિતા પ્રથમ શિક્ષક છે તેના સાથે પ્રથમ ગુરુ પણ છે, હા.
પણ આપણે તેમના માટે શું કરવું જોઈએ જેથી તેઓ સ સુખી રે.
આપડણે તેમના માટે સન્માન કરવું જોઈએ.
તેમની વાત સાંભળવી જોઈ વૃદ્ધાવસ્થામાં તેમની
સેવા કરવી જોઈએ.
હમ. તો આજકાલ તો ઘણા વૃદ્ધ લોકો
એકલતા જ અનુભવે છે ને. ને ઘણા લોકો વૃદ્ધાશ્રમમાં પણ પોતાના મા બાપ ને મૂકી આવે છે, બબર ને? હા સાચું કહ્યું. બાળકો થોડા થોડા સમય પણ તેમની સાથે વિતાવે છે. તો તેમને ઘણો આનંદ મળે. હા એવું નથી લાગતું કે એકલ પરિવાર નું ઉદાહરણ જોવું થઈ ગયું? હા, હ એટલે એકલ પરિવારમાં દાદા દાદી કોઈક કોઈક દિવસ જ મળે છે રોજ રજ નથી મળતા, પણ જયારે સંયુક્ત તો પરિવારમાં દાદા દાદી રોજ ગમે ત્યારે મળે છે, એટલે તેમના પ્રેમ અને તેમની લાગણીઓની આપણને કદા નથી હોતી, બરાબર.
બરાબર.
પણ ભાઈ બહેન ના સંબંધો વિશે તમારુ શું કેવું છે? ભાઈ બહેન નો સંબંધો વિશે? તેમાં પ્રેમ પણ હોય, અને નાની મોટી તકરાર પણ હોય. પરંતુ મુશ્કેલી ના સમયે
ભાઈ બહેન જીવનભર અને મિત્રો જે મદદ કરે છે.
બિલકુલ, તેઓ બાળની યાદો અને અનુભવો પણ વહેંચે છે. મિત્રો પણ આપણા પરિવાર જેવો બની જાય છે. હા, સાચો મિત્ર મુશ્કેલી માં સાથ ઉભો રહે છે, શું તમારું એવું જ કેવું છે ને? અને પણ સાચો મિત્રો કઈ રીતે પસંદ કરવો જોઈએ? તે આપણને કેવી રીતે ખબર પડશે કે તે આપણો સાચો મિત્ર છે જ? જેમ કે સાચી સલાહ. તેને માર્ગ દોરે, અને આપણી સફળતામાં ખુશ થાય, તેજ આપડા સત્રા મે સાચો મિત્ર. હ એટલે આપડો મિત્ર સફ આપડી સફળતામાં ખુશ થઈ જવો જોઈએ. સાચો માર્ગ દોરે અને સાચા રસ્તે લઈ જાય. સાચું બોલું શીખવાડે તે આપડો સાચો મિત્ર, બાકી આ બધું ના કરતા હોય તો સાચો મિત્ર ના ગણાય ને? ના, બરાબર, પણ શું તમને લાગે છે કે મોબાઈલ અને સોશિલ મીડિયા ના સંબંધો પર અસર કરે છે? હા ટેકનોલોજી દૂર રહે વા લોકો તેઓનો સંપર્ક રાખવો જોઈ સરળતાથી બને અને ઘણી વાર પરિવાર ન સાથેના ગુણવત્તા ભર્યા સમય પણ. ઘટી જાય.
ઓ તો તમે એકદમ સાચું કહ્યું, મને પણ એ
આજ લાગે છે પરિવાર સાથે ભોજન સમયે અથવા રજા ના દિવસે મોબાઈલ થી દૂર રહીને સમય પસાર કરવો જોઈએ. સુ તમને પણ એવું લાગે? હા દરેક પરિવારમાં મતભેદ થાય તેને કેવી રીતે ઉકેલી આપડે? ગુસ્સો કરતા શાંતિ થી વાત કરવી જોઈએ, એકબીજાની વાત સાંભળવી અને સમાધાન નો માર્ગ શોધવો જોઈ, બરાબર કયું ને? મને તો એવું જ લાગે છે. બરાબર કહીંયુ, પણ માફી માંગવી અને માફ કરું. એ પણ ખુબ જરૂરી છે ને? હા.
જેમ કે અહંકાર સંબંધોને નબળા બનાવીને જ્યારે પ્રેમ સમજીને.
ને ખૂબજ મજબૂત બને. એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે અહંકાર સંબંધોને નબળા બનાવી દે, પણ જયારે પ્રેમ અને સમજણથી તે. નિભાવવામાં આવે, તો તે મજબૂત બનાવી દે બરાબર ને હા. હા, તો આજની વ્યસ્ત જીવન શૈલી માં પરિવાર સાથે સમય કઈ રીતે પસાર કરી શકાય? રોજ થોડો થોડો સમય બેસીને વાત કરીએ સાથે ભોજન કરીએ. ફરવા અથવા, તે કોઈ રમત ગમતમાં ભાગ લે, આનંદ કરી લે. તેને
ઓ તમારું આવું કેવું છે પણ આવા નાના નાના પ્રયાસોથી સંબંધો બધુ ગાળ બને છે એવું લાગે તમને? સાચી વાત.
સમય સૌથી કિંમતી ભેટ છે, જે આપણને પરિવાર ની સાથે આપી શકાય. ઓ તો આજે આપણે પરિવાર અને સંબંધોના મહત્વ વિશે. મને સુંદર વાતો કરી, તમને શું લાગે છે? હા, પરિવાર આપણને પ્રેમ સંસ્કાર અને આત્મવિશ્વાસ આપે. અને સંબંધોને સાચવવા માટે શ્વાસ સન્માન અને સંવાદ સમય ખૂબ જ જરૂરી હોય.
એું તો તમારો કહેવાનો મતલબ એવો છે, કે જયારે આપણને પરિવાર તરફથી પ્રેમ સંસ્કાર અને આત્મવિશ્વાસ મળે, તો સંબંધો સાચવવામાં ઓર પણ અસરળ
છે તેવું જ કેવું છે ને તમારું? હા તેવું જ કેવું છે, તો ચાલો. આપણે સૌ આપણા પરિવારને પ્રેમ કરીએ, વડીલો નું સન્માન કરીએ અને સંબંધોને મજબૂત બનાવાનો પ્રયત્ન પણ કર્યા, હા. આ સુંદર સંદેશ સાથે આજની ચર્ચા પૂર્ણ કરી, તમારો ખૂબ ખૂબ આપ આભાર, તમારો પણ આભાર, ફરી મળીશું આજે મને તમારી સાથે વાત કરીને બહ મજા આવી, અને નવું નવું જાણવા પણ મળ્યું. હા, ચાલો હવે. મળીશું, અને આ બીજું કઈ જાણવું હોય તો મને જરૂર કેજો. મને ખબર હશે તો હું તમને જરૂર જણાવીશ, હ હું જરૂર કહીશ. ચાલો મળશું, બાય બાય, બાય.